હલો.
હલો.
શું કર
બસ મજામાં તું શું કરે છે?
હ શું પણ મજામાં શું. તે શું કર્યું આજે આખો દિવસ
આજે તો હું બહાર ગઈ તી મારે થોડીક શોપિંગ કરવાની હતી ને તો ટબોલ રસ્તામાં એવો અકસ્માત થયો ને આજે હું તો શોક જ થઈ ગઈ
હા આજકાલ તો મોટા ભાગે ઘણી જગ્યા એટલા મોટા અકસ્માત થતા જ રહે છે.
હા બઉ અ જ ખતરનાક હતો
હ કારણ કે આજકાલ કોઈ ટ્રાફિક ના નિયમોનું પાલન નથી કરતું હતું તેના કારણે આ બધું વધારે બનતું હોય છે.
હા એના લીધે જ બધા એ નિયમોનું પાલન તો કરવું જ જોઈએ જે સરકારે ગાઈડલાઈન્સ આપ ની હોય ટ્રાફિક ની એ તો બધા ફોલો કરવી જ જોઈએ.
હા બિલકુલ સાચી વાત તારી અને રસ્તા પર ચાલતા દરેક વ્યક્તિની જવાબદારી છે. કે તેમને નિયમોનું પાલન કરવું તેનાથી પોતાનો અને બીજાનો જીવ સુરક્ષિત રહે
હા એજ ને હેલ્મેટ પહેરવું જોઈએ. બધાએ ટ્રાફિક સિગ્નલ નું પાલન કરવું જોઈએ
હા તારા માટે શું લાગે કે સૌથી મહત્વનો નિયમ કયો હોવો જોઈએ.
મને તો એવું લાગે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબલ્ટ પહેરવાની સૌથી જરૂર છે તે તે છે ને અકસ્માત સમય ગંભીર ઈજાથી બચાવે છે.
હા એ વાત છે તારે સાચી પણ ઘણા લોકો તો આ હેલ્મેટ કે જે વસ્તુ પહેરવી તમને ગમતી જ નથી હોતી અને ઘણા લોકો તો કહે છે કે નજીક જવું હોય તો હેલ્મેટ પહેરવાની જરૂર જ શું છે પણ નજીક જવા હવા ઘણી વખતે મોટા અકસ્માત થઈ જતા હોય છે.
હા એજ ને અકસ્માત ક્યાં અને ક્યારે થઈ જશે તે કોઈ નક્કી હોત તું જ નથી એટલે બધા હેલ્મેટ તો પહેરવું જ જોઈએ પોતાની સુરક્ષા માટે
હા અને મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા કરતા વાહન ના ચલાવવું જોઈએ કારણ કે તે પણ બહુ મુશ્કેલી અને જોખમી છે આપણા માટે
હા એજ ને કયા ક્ષણે શું થઈ જાય કોને ખબર છે કોઈ ફોન આવે તો આપડે એક બાજુ ઊભા રહીને વાત કરી લેવી જોઈએ નકર તેનાથી મોટો અકસ્માત સર્જ સર્જાવાની શક્યતા રહે છે.
હા અને જરૂર હોય ને ત્યાં સુધી વાહન બાજુમાં ઊભું રાખીને જ ફોન નો યુઝ કરવો જોઈએ. ગમે તેટલી ઇમરજન્સી હ હોય કારણ કે એક નાની ભૂલ આપડા જીવનની મોટી સજા બની જતી હોય છે.
આ એજ ને અને ઝેબ્રા ક્રોસિંગ નો પણ જે વા ચાલતા હોય રસ્તા ઉપર એ લોકોએ ઝેબ્રા ક્રોસિંગ નો ઉપયોગ કરવો જોઈએ. અને જે વાહન ચાલકો હોય તે લોકોએ પણ ત્યાં વાહન રોકવા જોઈએ જેથી કોઈ પણ માણ માણસ આસાનીથી જ રસ્તો ક્રોસ કરી શકે.
હા અને સિગ્નલોનું પણ એટલું જ પાલન કરવું જોઈએ કે હા ભાઈ આપડી બાજુ ન સિગ્નલ ચાલુ છે તો આપડે તેજ રીતે જોવ તેનાથી અકસ્માતો ઓછા થાય છે અને આપણે એને બચી શકીએ છ અકસ્માત
હા અને વાહન ઝડપ થી પણ ના ચલાવું જોઈએ અત્યારે કેવું કે ઘણા યુવાનો હોય ને સ્ટન્ટ કરે વિડીયો બનાવે તો એ લોકો એ એ ખુબ જ ખોટી વાત છે તે લોકો એ મજાક ના કરવો જોઈએ એનાથી બીજાનો પણ જીવ જો ખમમાં મુકાય છે.
હ અને તને ખબર છે સિગ્નલ નો નિયમ કેવી રીતે હોય છે.
હા મને ખબર છે હું તને જણાઉ કે લાલ લાઈટ હોય એટલે આપડે રોકાવું જોઈએ, પીડી હોય એટલે આપડણે તૈયાર રહેવું અને લીલી હોય એટલે આપડે આગળ વધવું. આ સરળ નિયમો નો બધાને ખબર જ છે પણ ઘણા લોકો છે ને ઉતાવડ માં અવગણે છે તે તેનું પાલન કરતા નથી હોતા.
હા બરાબર છે અને હું તો એમ માનું કે જો અગર કોઈને ખબર ના હોય ને કે સિગ્નલો કેવી રીતે ચાલુ હોય કેવી રીતે બંધ હોય તો તેમને આપડે જણાવવું જોઈએ કે હા આ રીતના સિગ્નલ હોય છે કારણ કે ઘણા લોકોને આ સિગ્નલ નું કઈ ખબર જ નથી હોતી.
હા તારી વાત સાચી છે.
હા. તને ખબર છે કે વરસાદમાં પણ વાહન ચલાવતી વખતે તેટલું જ ધ્યાન રાખવું જોઈએ.
હા ઘણા લોકો ત્યારે પણ સ્પીડ કરતા હોઈએ છે કેમ કે રસ્તો સ્લીપર સ્લીપ રહી હોય તો વાહન સ્લીપ ખાઈ જવાના બહુ ચાન્સીસ છે એના લીધે બીજાના પણ અકસ્માત થઈ શકે છે તો આપડે જેમ બને એમ વાહન અ ધીમું જ ચલાવવું જોઈએ વરસાદમાં
હા ધીમી ગતિએ વાહન રાખવું પછી બ્રેકને સાવધાન થી મારવી લાઈટ ચાલુ રાખવી કારણ કે વરસાદના કારણે ઘણી જગ્યાએ સ્ટેટ લાઈટ હોય કે કોઈ બી સોસાયટીની લાઈટ હોય તો બંધ રે છે. એટલે જો અગર આપડા સાધન ની લાઈટ ચાલુ હોય તો આવતા જતા સાધનો ને પણ ખબર પડે તો સાધન ની લાઈટ ચાલુ રાખે એ રસ્તામાં જે પાણી ભરાયું હોય તેનું ખાસ ધ્યાન રાખવુ
હા તને ખબર છે નશાની હાલતમાં વાહન ચલાવવું એ પણ એક કાયદેસર ગુનો છે. તેનાથી જીવલેણ અક અકસ્માત થઈ શકે છે.
હા સાચી વાત છે તારી જે નોસમ માં પણ વાહન ના ચલાવું જોઈએ કારણ કે નશામાં વાહન ચલાવાથી આપણને જે નુકસાન થાય છે ને આપડે સાથે સાથે સામે વાળા ને પણ જેની કોઈ ભૂલ નથી હોતી તેને પણ તેટલું જ નુકસાન થાય છે.
હા આપડે બાળકોને પણ બાળપણથી ટ્રાફિક ના નિયમો શીખવા જોઈએ. આપણે શાળામાં ટ્રાફિક જાગૃતિ ના કાર્યક્રમો થવા જોઈએ જેથી બાળકોમાં સારી ટેવ વિકસે અને તે મોટા થઈને બધા ટ્રાફિક નિયમો નો પાલન કરી શકે.
હા તારી સાચી વાત છે અને હુંતો એવું માનું કે છે ને હેડલાઈન નું ઉપયોગ કરો જોઈ કે વધુ વધુ પડતી ઝડપ ટાળવો અને ઊંઘ આવતી હોય તો આરામ જ કરો એ એમ એટલે જો આપડે ઊંઘમાં પણ ઘણી વખતે વાહન ચલાવતી વખતે અક સર્જાય છે કે ભાઈ હા તમને થાક લાગ્યો છ તો તમે વાહન લઈને નીકળો તો એના કારણે પણ તમે સરખી રીતે ડ્રાઈવ નથી કરી શકતા અને સામે વાળાને પણ કેટલું જ નુકસાન થાય છે
હા મને આજે સમજાયું કે ટ્રાફિક નિયમો માત્ર કાયદા નથી પરંતુ તે આપણું જીવન બચાવવામાં પણ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ ટ્રાફિક પોલીસની ભૂમિકા શું મહત્વની હશે.
ટ્રાફિક પોલીસ એ ખૂબ જ મહત્વની છે તેઓ માત્ર દંડ માટે નથી પણ તે લોકોની સુરક્ષા માટે કામ કરે છે તે એટલે આપણે સૌએ તેમને સહકાર આપવો જોઈએ કેમ કે મોટા એ મોટા ભાગના લોકો તેમને ઇગ્નોર કરે છે તેમને કોઈ ઇમ્પોર્ટન્સ આપ તા નથી પણ તેઓ જ હંમેશા ટ્રાફિક માટે એ લોકો કામ કરતા હોઈએ છે. એટલે આપણે હંમેશા તેમ તેમનો સહકાર આપવો જોઈએ.
હા અને આપણા આપણા મિત્રો પરિવારના સગા સંબંધે બધાને ટ્રાફિકો ન નિયમ નું પાલન કરવાની પ્રેરણા આપવી જોઈએ. કારણ કે જો આપણે કેવી રીતે જાગૃતિ ફેલાવીશ ને તો અકસ્માતોની સંખ્યામાં થોડા ફાડામાં આપણે સંખ્યામાં ઘટાડો કરી શકીશું.
હા જ મને સમજાયું કે ટ્રાફિક નિયમો માત્ર કાયદા નથી પરંતુ આપણા જી વન બચાવવાના નિયમો છે.
હા અત્યારે સાચી વાત છે અને અત્યારના બાળકો જે અઢાર વર્ષથી નીચેના બાળકો હોય છે તે પણ સાધન લઈને બહાર નીકળી જાય છે. માતા પિતા ન માનવું છે કે મારા બાળકને આવડે છે પરંતુ જે એક નિયમ છે કે તમારી પાસે અઢાર વર્સ પછી જો તમારી સાથે લાયસન્સ હોય વાહનનું તો જ તમે વાહન ચલાવી શકો એ એક એવો નિયમ છે કે જેનાથી બાળકોની ઉમર થઈ ગય હોય છે કે તેમને ચલાવવાની ક્ષમતા હોય કે હા અમે મારું અમે વાહનને હેન્ડલ કરી શકીએ. પણ આજ વસ્તુ માતા પિતા સમજ ને એવું છે મારા બાળક ને આવે છે અને એમના કારણે પણ ઘણી વખત થઈ જતા હોય છે.
હા તારી સાચી વાત છે. બધા પેરેન્ટ્સે આ વાત સમજવી જ જોઈએ અને ટ્રાફિક નું પાલન કરવું જ જોઈએ.
હા અને બને ને ત્યાં સુધી તો. હજુ તમારી પાસે લાયસન્સ ના હોય ને તો તમારે કોઈ પણ વાહનને ચલાવવું જોઈએ જ નહી કારણ કે એક તમારી સેફ્ટી માટે જ રૂલ્સ બનેલા હોય છે.
હા એજ ને પણ આ બધું કોઈ સમજતા નથી આના માટે આપણે જાગૃતિ ફેલાવવા માટે બધા કાર્ય કરવા જોઈએ સરકાર કરે જ છે. અને આપણે એને સહકાર આપવો જ જોઈએ કે અઢાર વર્સ પહેલા કોઈએ વાહન ના ચલાવું જોઈએ પેરેન્ટ્સ આ બધું સમજવું જોઈએ.
હા તારી વાત સાચી છે અને હું તો એવું માનું કે આજના ઝડપી યુગમાં રસ તાઓ સુરક્ષા દરેક વ્યક્તિ માટે અગત્યનો મહત્વનો વિષય છે કારણ કે દરરોજ લાખોમાં લોકો વાહનો દ્વારા મુસાફરી કરે છે તેથી ત્યારે તેમને નિયમ ટ્રાફિક ના નિયમોનું તો પાલન કરવાનું જ હોય. એટલે હું તો એવું માનું કે દરેક નાગરિક ની એક ફરજ છે કે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું અકસ્માત ની સંખ્યા ઘટાડી અને જો તમારી પાસે લાયસન્સ હોય તો જ વાહન ચલાવુ.
હા સાચી વાત છે તારી સલામતી પેલા ઝડપ પછી આ સૂત્ર બધા યાદ રાખવું જ જોઈએ.
હા અને તમને ખબર છે. કે આપણે વાહન ચલાવતી વખતે અમુક વસ્તુ એવી છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેમકે આપણે જો ફોર વ્હીલર ચલાતા હોય એ તો આપણે સીટ બેલ્ટ પહેરવો. ટુ વ્હીલર હોય તો હેલ્મેટ પહેરવું એ બધી આપણી સુરક્ષાની વસ્તુ છે. તો આપણે તેજ સાધનોનો ઉપયોગ કરી અને આપણે વાહનને ચલાવવું જોઈએ.
હા તે ખુબ જ સરસ વાત કરી આ બધુ યાદ રાખીશ આપડે બી પાલન કરીશું અને બીજાને પ્રેરણા આપીશું કે તમે બી ટ્રાફિકો ના નિયમોનું પાલન કરો જેથી આપણે અકસ્માત અકસ્માત થતા બચાવી શક કીએ અને આપણે બી સુરક્ષિત રહીએ અને તે પણ સુરક્ષિત રહી શકે.
હા હા સાચી વાત છે ઘણી વખત એ તો લોકો ટ્રાફિક પોલીસ દ્વારા જે જે સૂચના આપવામાં છે ને તેનું પણ પાલન નથી કરતા તે તો તેમની જિમ્મેદારી નિભાવતા જ હોય છે પરંતુ નાગરિક લોકો પણ અમુક એવા હોય છે ને તેમની વસ્તુને સમજતા નથી સૂચનાઓ પાલન પણ નથી કરતા અને તેના કારણે પણ અકસ્માત વધુ ને વધુ બનતા રહે છે.
હા રોજ કેટલા ન્યૂઝમાં બી આપણે જોઈએ છીએ કે અકસ્માત ના લીધે કેટલા લોકોનું અ લોકોની ડેથ થઈ ગઈ એ બધું ખુબ જ આશ્ચર્યજનક છે કે લોકો કોઈ ટ્રાફિક નું પાલન કરતા નથી તે પોતાના પણ જીવને જોખમમાં મૂકે છે બીજાના સાથે સાથે તો તે લોકોએ તેમની પો પોતાનું વિચારવું જોઈએ, ફેમિલી વિશે વિચારવું જોઈએ કે આપડે ઓવર સ્પીડ ના કરીએ પછી બધા સીટબેલ્ટ ને બાંધી રાખી આપણેે બધા નિયમોનું પાલન કરી.
હા હું તો એવું જ માનું કે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને નિયમોનું પાલન કરવું. તો અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો પણ કરી શકાય. રસ્તા સુર રસ્તા છે ને સુરક્ષામાં ત્ર કાયદાનું પાલન નથી પરંતુ પોતાના અને બી જેના જીવન પ્રત્યેની જવાબદારી છે. તેથી બધા આપણે બધાએ સૌએ ભેગા થઈને સલામતીતા પહેલા ની ઝડપ પછી આ સૂત્રને જીવનમાં યાદ રાખવું જોઈએ તો જ આપણે આ વસ્તુને ઘટાડી શકીશું.
હા સાચી વાત છે તારી આપડે બધાને સમજાવવા જોઈએ કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ જોઈએ બધા એ.
હા હવે તું પણ બહાર જાય તો તું પણ ધ્યાન રાખજે સારું વા આપવાનું, હેલ્મેટ પહેરવાનું, લાયસન્સની સાથે રાખવાનું. અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવાનું.
હા તારા જોડે થી ખુબ જ સારી વાતો જાણવા મળી હું પણ ધ્યાન રાખીશ અને તું પણ ધ્યાન રાખજે અને હું મારા ફેમિલી અને મારા ફ્રેન્ડસ ને બી સમજાઈશ કે તે પણ આ બધી વાત તોનું ધ્યાન રાખે.
હા સારું સારું ચલો હવે મુકીએ.
હા સારું હા.